હલો હલો હા કેમ છો કુલ?
હા હું મજામાં છું
હા ચાલોની મને પ્રવાસન વિશે જણાવની મારા મિત્ર
હા પ્રવાસન તો એ ખુબ જ અગત્યની બાબત છે જે આપણને ખુબ જ જીવનમાં જરૂરી બને
જરૂરી બને હા પ્રવાસન તો કરવું જ જોઈએ બરાબરને હ હ કરવુંજ જોઈએ હવે મને પ્રવાસન વિશે આપણા શિક્ષણિક રીતે આપણને કોઈ પ્રવાસ કરાવ્યો હોય આપણા શિક્ષકો દ્વારા શાળા દ્વારા તે વિશે મને જણાવો
હા મિત્ર એમાં તો એવું છે કે આ અમારા સ્કૂલમાં છે ને
છે ને
ખૂબ જ સારી રીતે પ્રવાસ અમે કરેલો હતો જે પ્રવાસમાં મને તો બહુ જ મજા આવતી કારણ કે આપણે જે પ્રવાસ કરીએ જે સ્કૂલમાંના પ્રવાસ હોય એ આપણને ખુબ જ યોગ્ય રીતે કાળજી આપે કે જે એટલે કે સમજણ આપે છે આપણે એકલા રહેવાની ફરવાની અને આપણે જે આપણા આ જીવનમાં જે જરૂરી પગલા હોય છે તે ધ્યાન રાખવાની બાબત છે બરાબર ને શું તમે
હા તો તમે પણ શૈક્ષણિક પ્રવાસ કરેલો છે હા એક સમયની વાત કરું છું અમાંરા શાળા દ્વારા અમને એક દૂર કચ્છ પ્રવાસે લઈ ગયેલા હતા તે સમયે અમે નાના હતા થોડાક નવમાં દસમામાં ભણતા હતા તે સમય દરમિયાન એક ઘટના પણ અમારી સાથે બહુ મોટી બનેલી, જ્યારે અમને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા ત્યારે અમે સમય ચૂકી ગયેલા હતા પછી અમે પ્રવાસ જવા માટે સર એ ફોન કરેલો હતો અને પછી અમે તે સમયે ગયેલા હતા અને ત્યારે અમે ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો ત્યાં અમે કચ્છની અંદર બી ખૂબ જ ઘણી બધી પ્રવાસનમાં જગ્યાઓ ભેગીઓ કર્યા હતા અને ત્યાં ફર્યા પણ હતાં.
હા, એ તો સારી બાબત છે. આ પ્રવાસમાં તો એવું છે કે અ બધાના શોખ અલગ-અલગ હોય છે. પ્રવાસમાં મહત્તમ હદઅંશે છે ને આપણે પ્રવાસનમાં જે આપણી જે શારીરિક માન
માનસિક અને જે તંદુરસ્તી છે એ સુધરે છે એવું મારું માનવું છે બરાબર ને મિત્ર? હા, પ્રવાસનથી આપને ખૂબ જ બધું સ્વાસ્થ્ય રીતે આપણે સારા રહીએ છીએ આપણને જે ટેન્શન હોય છે તે બધું દૂર થઈ જાય છે જેથી કરીને હું તો એમ જ કહવું છે કે આપણે અઠવાડિયે અથવા મહિનામાં એકવાર આપણે કેથે પ્રવાસ જઈ જ આવવું જોઈએ નાંનો અથવા મોટો પ્રવાસ આપણે જવું જ જોઈએ જેથી કરીને આપણું માઈન્ડ ફ્રેશ થઈ શકે.
હા, એ તો સાચી બાબત છે કારણ કે જયારે આપણા પ્રવાસ કરીએ ને તો આપણા જે આપણા જેની સાથે પ્રવાસ કરીએ તેની સાથે આપણે આપણે તેને જાણી શકીએ, તેને યોગ્ય રીતે સમજી શકીએ તેની સાથે ફરવામાં મ જા આવે એવી ચોક્કસ બાબતને આપણે અ કાળજી લઈએ અને પછી આપણા પરિવાર સાથે પણ આપણે ફરવા જઈએ પ્રવાસ પ્રવાસમાં જઈએ તો આપણે તેને યોગ્ય રીતે માણી શકીએ તમે પણ તમારા ફેમિલી સાથે પ્રવાસ
મા જતા હશો ને? હા, અમે અમારા પપ્પા મમ્મી સાથે અથવા ઘરના બધા સભ્યો સાથે અમે પ્રવાસ જઈએ છીએ ત્યાં પ્રવાસમાં જઈએ છીએ ત્યાં અમે રાત્રિ રોકાણ પણ કરીએ છીએ ધર્મશાળાઓમાં પણ રોકાણ કરીએ છીએ જેથી કરીને અમારો ખર્ચ પણ ઓછો થાય અને અમે પ્રવાસ પણ કરી આવીએ. જ્યારે અમે પ્રવાસ જઈએ છીએ ત્યારે અમે અમારી પોતાની ગાડી લઈ જઈએ છીએ જેથી કરીને અમને ખૂબ જ સરળ પડે ફરવામાં સારું રહે યોગ્યતા જગ્યાએ આપણને જવાનું સ સરળતા રહે, ખર્ચાળ ઓછું રહે તે માટે અમે આવું બધું પ્રયત્ન કરીએ છીએ.
હા અમે પણ છે ને પ્રવાસમાં તો અમે તો કારમાં પણ ફરીએ છીએ, બસોમાં પણ ફરીએ છીએ અને ટ્રેનો માં પણ ફરીએ અમે તો પ્રવાસન બધી રીતે જ અનુકૂળ લાગે છે કારણ કે પ્રવાસ માં તો બધી રીતે મજા માણવી જોઈએ આપણે દરેક વસ્ત તો એમાં પ્રવાસ કરીએ તો આપણને ખબર પડવી જોઈએ કે તે પ્રવાસન કેવી રીતે થાય કઈ પદ્ધતિએ થાય એ આપણને ધ્યાન બાબત રાખવી જોઈએ અને પ્રવાસન કરીએ ને તો આપણી ફેમિલી સાથે કરીએ તો આપણે ફેમિલીની જે
અ કામકાજના દિવસો હોય છે તેમાંથી તે શાંતિ મેળવીને અનુભવીને આપડે પ્રવાસ માણી શકીએ બરાબર ને? હા, આ વાત સાચી છે. તમારે આપડે પ્રવાસનમાં પહેલા તો શું કરવું જોઈએ? કે આપણા જે વડીલો હોય તેમને આધ્યાત્મિક તીર્થ સ્થળ પર આપણે લઈ જવું જોઈએ આપણા માતા પિતાને આધ્યાત્મિક જગ્યાએ લઈ જવું જોઈએ આપણે મોટી મોટી પાર્ટીઓ કરીએ છીએ તે કરતાં આપણે બધા તીર્થ સ્થળો પર આપણા માતા પિતાને લઈ જવું તમારું શું? કેવાનું કે આપણા માતા પિતા હોય કેવા પ્રવાસનમાં કઈ જગ્યાએ લઈ જવું જોઈએ?
હા હવે આપણા જે ઘરના વડીલ વ્યક્તિઓ છે માતા પિતા છે એમને એકદમ શાંત જગ્યા શાંત વાતાવરણ જગ્યામાં અને જે ધાર્મિક સ્થળો છે તેમાં લઈ જવા જોઈએ જેથી તે તીર્થ સ્થાનો પર તેઓ ભગવાનના દર્શન કરી શકે શાંતિથી તેઓ પોતાનું મન લગાવી શકે અને પોતાને યોગ્ય રીતે શાંતિથી દર્શન કરીને ભગવાનના દર્શન કરી શકે. અને તે તીર્થ સ્થાન વિશે તે જાણી શકે બરાબર ને! એટલે એ લોકોને તો સૌપ્રથમ એવા સ્થળે લેઈ જવું જોઈએ કે જે એ લોકોને ગમી જાય અને તેઓ ત્યાં જઈને શાંતિ અનુભવે એટલે હું મારા ઘરના જે મારા દાદા દાદી છે એમને તો હું તીર્થ સ્થાને લઈ જાઉં ત્યારે તેઓ એ લોકો ખુબ જ શાંતિ અનુભવે છે.
હા અમે પણ અમારા ઘરના દાદા દાદી હોય છે તેમને અમે પર્વતો અને મોટા મોટી જગ્યાએ અમે લઈ જઈએ છીએ જેથી કરીને નેચરને પણ આ આપણને સારું મળે જંગલો ઘણા બધા વિસ્તારો અથવા અમે પ્રાણી સંગ્રહાલમાં લઈ જઈએ છીએ જેથી એ લોકોને શાંતિ મળે
હા સાચી વાત છે આ બધું કરવું જરૂરી છે કારણ કે આપ આપણા જે પરિવાર છે અને આપણા પરિવાર સાથે તો પ્રવાસ કરવો જ જોઈએ પણ માર તો એવું માનો છે કે આપણે મિત્ર સાથે પણ પ્રવાસ કરવો જોઈએ જેથી કરીને આપણે આપણા મિત્ર ને જાણી શકીએ અને તેની સાથે પણ ફરવાનું આપણે નિહાળીએ
આપણા જીવન ન એક યાદગાર પ્રસંગ રહી જાય જો આપણે મિત્ર સાથે પણ પ્રવાસન કરેલું હોય તો સાચી વાત નહી તમારી હા એક સમયની વાત છે જ અમે નાના હતા ત્યારે અમારા મિત્ર જોડે અમે અહીયાયા અમારા નજીકના સ્થળ પર પ્રવાસ કરવા ગયા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી હતી કારણ કે નાના નાના મિત્રો જોડે ફરવાની કઈ મજા જ અલગ હોય જે આપણી દોસ્તી હોય તેના કારણે આપણને ખૂબ જ મજા આવે તમારી એવી કઈ ઘટના બની હતી પ્રવાસ બાબતમાં
હા પ્રવાસ બાબતમાં હું મારા મામા ના છોકરા સાથે મારા માસીના છોકરા સાથે હું પ્રવાસ માં અમે બહુ સાથે ફરેલા હતા અને હજુ પણ અમે સાથે ફરીએ છીએ જેથી કરીને અમને પ્રવાસમાં બહુ જ મજા આવે છે અમને અમારા પ્રસંગો એવા ખુબ જ સારી રીતે યાદ છે કે અમે એટલી મસ્તી કરતા અને ખુબ જ એન્જોય એવું કરતા જેથી કરીને અમે તો ધાર્મિક સ્થળો એ પણ ફરેલા અને જે તીર્થ સ્થાનો છે અને જે મોટા મોટા પર્વત તો રોહણો પણ અમે કરેલા હતા
હા અમે પણ અમે જ્યારે ફરવા નીકળીએ છીએ ત્યારે અમે ખૂબ જ ફોટા પાડીએ છ છેીએ વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ અને ખૂબ જ વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ જ્યાં અમે ફરવા જઈએ છીએ ત્યાં અમે રમતો રમીએ છીએ અને જ્યાંના સ્થાનિક લોકોને પણ ખૂબ જ પ્રોત્સાહન આપીએ છીએ જેથી કરીને પ્રવાસને અમે આવી રીતે મહત્ત્વને કરીએ ત્યારે અમે ઘણા પ્રકારના બધા પ્રકારોમાં ભાગ લઈએ છીએ જેમ કે પેરાગ્લાઈડિંગ કરીએ છીએ, પછી હિલ ક્લાઇમ્બ કરીએ છીએ, મોટર સાયકલ પ્રવાસન, પણ કરીએ છીએ જેથી કરીને અમને સારું પડે
હા, આ બધું કરવું એક અગત્યની બાબત છે અને આપણને એમાંથી બધું જાણવાનું મળે આપણા જીવનમાં અનેક સાર મલે છે, અને આવું કરવાથી આપણને જીવનમાં કઈક નવું શીખવાનું મળે છે અને જાણવાનું મળે જ પણ ઘણી વાર આ પ્રવાસનનો એક મહત્વનો ઉપયોગ આપણે પ્રવાસ કરીએ તો એ બીજાની આર્થિક આવક બને એવું મેં તો માનું છું, હે ને કારણ કે આપણે જે ખર્ચા કરીએ છીએ એ બીજા વ્યક્તિની આવક થઈ છે જેથી કરીને નાણાં ફરે છે, અને આપણી જે આર્થિક પરિસ્થિતિ છે, તે એક જળવાઈ રહે ને બીજાની આવક બની શકે એ સાચી વાત ગણાય છે ને
હા આ વાત હાચી છે, આપણે જયારે પ્રવાસ કરવા જઈએ છીએ ત્યારે આપણા બધા નાના મોટા ઘણા બધા ખર્ચા થાય છે, હોટલોના ખર્ચા થાય છે, ખાવા પીવાના ખર્ચા થાય છે, તે બધા ખર્ચના કારણે દર નાની હોટલો મોટા વિવિધ સ્થળો એ લોકોને આવક મળે છે, જેથી કરીને પ્રવાસ એ ખૂબ જ મહત્વનો ભાગ છે, અને ત્યાં નાણાંનો વ્યવહાર પણ ખૂબ જ વધી જાય છે, જેથી કરીને પ્રવાસનમાં ખૂબ જ ઘણી બધી દુકાનો હોય છે, આપણે જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણને એ લોકો આવકારે છે, કે તમે અમારી દુકાનમાં આવો, લેવો, તમને જે સામાન ગમે તે લઈ લવો આપણે પછી પછી એ સામાન લઈ જઈએ છીએ અને આપણી ઘરે ડેકોરેશન અથવા ઘણા પ્રકારના વિવિધ ઉપયોગોમાં પણ લઈએ છેીએ, તમારા સાથે એવું કઈ બન્યું છે કે તમે પ્રવાસ ગયા કઈ લે આવ્યા
હા, અમે પણ પ્રવાસ ગઈ, તો જ્યાંની જે વસ્તુ જાણીતી હોય છે, તે વસ્તુ મારા ફેમિલી અને અમે લઈને જ આવતા હોય છે, કારણ કે ઘણી વાર એવું થાય છે, કે આપણે જે વસ્તુ ગમે છે, એ લઈ આવીએ તો એ આપણા માટે ખૂબ જ સારી બાબત છે, અને પ્રવાસન માં ખાસ કરીને આપણે બહુ બાબતો નું ધ્યાન રાખવું
ધ્યાન રાખવું જોઈએ ચોરી અને લૂટપાટની જેવી વસ્તુઓથી આપણે આપણે સાવચેતી પણ રાખવી જોઈએ એ તમે પણ સાવચેતી રાખતા જ હશો ને હા, અમે પણ અમારા બેગ લઇ જઈએ છ છે ત્યારે અમે એને લોક કરી દઈએ છ છેએ અને અમારી ગાડીમાં મૂકી રાખીએ છીએ, અને વિવિધ હોટલો અને વિવિધ વિભાગો પર અત્યારે જ અમે એને બહાર કાઢીએ છીએ હા, ચાલો અમને લોન અમને આના વિશે શી શીખવાડો અને ખૂબ જ આનંદ થઈ. હા. ઓકે ચાલો થેન્ક યુ.